એક હલો મજામાં છે. તમે કેમ છો? બધા ઘરના બધા સારા તોશે ને?
હા, એકદમ સારા. તમારા ઘરના બધા સારા સે?
હા, અમારી ઘરના બી બધા સારા જ છે. પણ આજકાલ અત્યારે બધું આવી ગયું છે ને, તો તેના પર વાતચીત કિયા કરે છે. કારણ કે આ આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટ ખુબ જ જરૂરી વસ્તુ છે એવું મને સે મારા સગા સંબંધીઓથી મને જાણવા મળી તો આપડે ખુબ જ પડી જશું એ બધું મને કેવામાં આવ્યું. શું આ વાત સાચી સે?
હા, એકદમ સાચી સે, કારણ કે આ ડિજિટલ પેમેન્ટના લીધે આપણે ઘણા બધા જે કાર્ય મુશ્કેલ હોય છે તે આપણે સરળતાથી કરી શકીએ છીએ, જેમ કે આપડે કોઈને પૈસે આપવાના હોય તો આપણે એના ઘરે જવું નહીં પડે, એટલે કોઈના એકાઉન્ટમાં લાખવું નહી પડે, એટલે કે આપણે ડાયરેક્ટ જ એને ઘર બેઠી એટલે ઘર બેઠા બેઠા એને પૈસા નાખી દઈએ. પેલા એવું હતું કે જે ડિજિટલ પેમેન્ટ ન હતું, ત્યારે બધા લોકોને એટલે કે જેને પૈસા મોકલવાના હતા, ત્યાં આપણે જવું પડતું હતું, અને તે આપણને દેવું ભોગવો પડતો હતો. જેથી કરીને હમણે તો આ ડિજિટલ પેમેન્ટ ના લીધે ખૂબ સરળ છે અને આપણે સરળતાથી તેનો ઉપયોગ કરી શીખી છી. તમારે શું માનવું છે? રે અમારે ખુબ સારું છે ને?
હા, ડિજિટલ પેમેન્ટ મને તો ખુબ જ સારું લાગ્યું. કારણ કે હું મારા અનુભવ થી કહું તો, ડિજિટલ પેમેન્ટ થી મારી ખુબ જ વધારે બધી પરેશાનીઓ ઓછી થઈ ગઈ છે. કારણ કે ડિજિટલ પેમેન્ટ પહેલા હું શું કરતો હતો કે, જે પણ લાાઈટ બિલ છે અને આ બધા અન્ય ખર્ચાઓ છે, એ બધું. પેમેન્ટ કરવા માટે છે ને મારે ત્યાં સુધી જવું પડતું હતું, પરંતુ હવે શું થયું ડિજિટલ પેમેન્ટના કારણે હું ઘરેથી જ બધા પેમેન્ટ કરી દઉં છું. મારા બધા અહ માઇનસ કરી દેતા હોઉ છું. પહેલા શું હતું કે, જેમ કે લાાઈટ બિલ ભરવા મારે જવું પડતું, લાાઈટ બિલ ત્યાં ભરવા જવા માટે અહ કેટલાક પૈસા ખર્ચવા પડતા ત્યાં સુધી જવાનું ભાડું, આવવા-જવાનું, અને ત્યાંનો ટાઈમ, અને મારી શક્તિનો પણ બચાવ થાય છે હવે, કારણ કે ઘરેથી જ બધી વસ્તુઓનો પેમેન્ટ કરી દઉં છું. જેથી કરીને એ બધો બીજી જગ્યાએ પણ લગાવી શકશું, અને મારા પૈસા પણ બચત થાય છે. જેથી કરીને ડિજિટલ પેમેન્ટ મને ખુબ જ સારી વસ્તુ લાગી. જેથી કરીને હું મારા ઘરના બધા જ લોકોને ડિજિટલ પેમેન્ટ શીખાવા લાગ્યો છું, અને તેઓ ખુબ જ સારી રીતે શીખતા પણ થઈ ગયા છે. શું તમે પણ તમારા ઘરના લોકોને ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરવા માટે પ્રેરો છો?
ઘરના પણ હમણે તો જે એટલે કે આ ડિજિટલ પેમેન્ટ જ્યારથી આયું છે, ત્યારથી મારા ઘરના બધા જ લોકોને હું પે ડિજિટલ પેમેન્ટ કેવી રીતે યુઝ કરવું, અને કેવી રીતે એનો સહી ઈસ્તમાલ કરવું એ ખૂબ સારી રીતે સમજાવ્યું છું, કારણ કે એનું પૂત એનું પૂરતું જ્ઞાન ન હોય તો પછી તેનો ઉપયોગ આપણા માટે નુકસાનકારક છે, અને આપણે આગળ જતા નુકસાન જ થશે એમ, અને ઘણું ઘણું મોટું નુકસાન પણ થઈ જાય જેમ કે અમારા ગામમાં દાખલા તરીકે એવું પણ થયેલું કે અમારા જે બાજુના ગામમાં જે રહેતા હતા પાડોશી અમારા, જે અમારા એમ તો પેમેન્ટ યુઝ કરતા હતા પર એમને એક વાર એમને પૂરતું જ્ઞાન ન હતું ત્યારે એમને કોઈ બીજા ના ખાતામાં અમુક વધારે પૈસા નાખી દીધા. જે એટલે જે રકમ લખવાની હતી, તેના જગ્યાએ વધારે રકમ લખી દીધી હતી, અને પછી એમને ભુગતાન કરેલ, પછી સાયબર ક્રાઈમ ગયા અને પછી એકાઉન્ટ ગયું. જ્યારથી સામેની વ્યક્તિને પૈસા મોકેલા હતા, તેમને પાછા રિટર્ન કરવા માંગતા હતા. જેથી કરીને આવું બધું પરિસ્થિતિ થાય છે. જેથી કરીને આપણે જે પૈસા મોકલવાના હોય, જેને તેને યોગ્ય રકમ લખવી જોઈએ. અને એ એનું યોગ્ય ખાતા નંબર લખવો જોઈએ. એ અને બીજાના ખાતામાં પણ જઈશ. તેથી તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આથી જ્ઞાન હોવું ખુબ જરૂરી છે. એમા જે પણ તમે કીધું કે તમારા ઘરના ખર્ચા, લાઈટ બિલ, ગેસ બિલ છે. અન્ય પ્રકારના સામાન જે ઘરમાં ભરાવો છો, તે પ્રકારના ખર્ચા હું પહેલા તો રોકડ જ કરતો હતો. પરંતુ હવે તો ઓનલાઈન પેમેન્ટ આવી ગયો છે, જેના લીધે હું હવે તો ઓનલાઈન જ કરી દઉં છું, જેના કારણે મને થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ મળે છે કારણ કે ડિસ્કાઉન્ટ થોડું ઘણું આપે છે, અને આપણને ઉપરથી જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. એટલે કોઈ પણ એપ દ્વા ફોન પે ગુગલ પે દ્વારા. આપને થોડું ઘણું કેશબેક આપે છે. શું તમને કોઈ આવું એટલે તમે ઘર સામાન કરતા ઓનલાઈન પરંતુ, તમારી જે ખેતીમાં જે પણ તમે જે રોક વ્યવહાર કરો છો, વધારે પડતા કરતા હશે ને?
મારા દુકાનમાં જે કામ કરે છે કારીગરો એમને પણ ડિજિટલ પેમેન્ટ કરીએ ત્યાં સુધી તે પરફેક્ટ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા વ્યક્તિ થઈ શક્યા નહીં એવું જ આપણેે માનવું જેથી કરીને જેટલા પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા હોય તો તેઓને આપણે બધાને ડિજિટલ પેમેન્ટ પહેલા ડિજિટલ પેમેન્ટની બધી જ વાતો શીખવવી જોઈએ શું કરવું શું ન કરવું એ બધીજ બાબતો શીખવવી જોઈએ જેથી કરીને હું મારા ગામના બધા જ લોકોને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા તો કહું છું પરંતુ પહેલા ડિજિટલ પેમેન્ટ વિશે તમે પહેલા જાણો ડિજિટલ પેમેન્ટ કેવી રીતના ઉપયોગ થાય કેવી વસ્તુઓથી આપણે આપણા પૈસા ન કપાય અને એ બધી વસ્તુ. ત આપણે પેલા જાણીએ અને પછી ઉપયોગ કરીએ એવી બધાને હું સમજૂતી આપું છું શું તમે પણ તમારા ગામમાં એ બધી સમજૂતીઓ આપો છો.
હા કારણ કે આપવું જ જોઈએ કારણ કે ગામના લોકો એટલા બધા એટલું બધું જ્ઞાનની હોય છે આ ઓનલાઈન પેમેન્ટ વિશે જેથી કરીને તમે કીધું કે ઘણા બધા ફ્રોડ પણ થાય છે જે કે આપડા જે પણ ફોનમાં હોય છે તેમાં ગમે એટલા મેસેજ આવે છે ને તમારા બેંક અઉન્ટમાં આટલા પૈસા જમા. રહે એવો મેસેજ આવે છે અને તે ફ્રોડ હોય છે જેથી કરીને આપણે ઓટીપી તેમાં આપી દઈએ તો પછી તમે કીધું કે આપડા પ બેંકમાંથી જે જેટલા પણ પૈસા હોય તે એ લોકો ઉપાડે લે છે કારણ કે હમ આજુ યુગમાં ઘણા બધા હેકર્સ આવી ગયા છે અને આવું બધું એ લોકોને આવડતું હોય છે જેથી કરીને આપણા જે મોબાઈલ કોન્ટેક્ટ નંબર હોય છે તેમાં એો મેસેજ પાડે છે અને આપણો એમાં એટલા પૈસા જમા થઈ ગયા એવું કરીને પછી આપણે એને ઓટીપી શેર કરી દઈ જેથી કરીને આવા આવા જે પણ ફ્રોડ લોકો હોય જેનાથી આપણે દૂર રહેવું જોઈએ અને આવા મેસેજો હોય તો આપણે તાત્કાલિક સાયબર ક્રાઈઇમમાં જવું જોઈએ ને આવું થય તો પણ સાયબર ક્રાઈમ જે આપણું હોય છે ઇન્વેસ્ટિગેશન જેથી કરીને ત્યાં આપણણે બધા જે પણ પૈસા આપડે ગયેલા હોય છે પાછા રિટર્ન થઇ જાય છે એટલે કે તે લોકો શોધે છે હેકર્સને અને પકડે છે મુજર જેથી કરીને આપણેે આવી બધી બાબતો દૂર રહેવું જોઈએ. અને ડિજિટલી પેમેન્ટ એટલું સારું પણ છે પરંતુ ડિજિટલી પેમેન્ટ કરતી વર આપડ ન્ટરનેટ હોવું ખુબ જરૂરી છે કારણ કે ડિજટલ પેમેન્ટ ઇન્ટરનેટ નહી હોય તો પછી આપણને દુઃખ જ છે એટલે ડિજટ પેમેન્ટ હોવું તો ઇન્ટરનેટ હોવું ખુબ જરૂરી છે એ તો માનો છો ને તમે.
હા એ વાત તો તમારી એકદમ સાચી છે કારણ કે ડિજિટલ પેમેન્ટ એ આજના આધુનિકમાં ખુબ જ જરૂર છે પરંતુ એની કેટલીક નબળાઈઓ પણ છે શું તમે મને આ બધી નબળાઈઓ પણ જણાવશો.
હા નબળાઈ તો એજ છે કે એજ કે આપડે જો ગમે ત્યાં રોકડ ઓછ કરીએ એટલે કે રોકડ ઓછી લઈ જઈએ ને આપડણે ઓનલાઈન પેમેન્ટ કરીમે વિચારીએ એટલે હોટલમાં જાય કે ફરવા જાય અને ત્યાં આપડું બરાબર નેટવર્ક ન હોય તો આપડણે ત્યાં ખુબ એટલે આપણે વેઇટ કરવું પડે. એક મારા તે એવું થયું કે હું હોટલમાં ખાવા ગયેલો અને મારા પરિવાર સાથે ત્યારે હું રોકડ લઈ જ નહી ગે અને મારે પેમેન્ટ કરવાનો હતું તેથી કરીને હું ઓનલાઈન જ લઈ ગે હતો એમ અને પછી ત્યાં નેટવર્ક એટલું ખરાબ આવતું હતું કે મારું પેમેન્ટ થતું જ ન હતું એમ ત એટલું આવેલું જેથી કરીને મારે એક કલાક સુધી ત્યાં ઉભી રહ પછી થયેલું હતું પેમેન્ટ એટલે એ મુશ્કેલ થાય છે અને બીજું ઉહણ ફરગેરે ત્યા ડુંગરાળ પ્રદેશમાં ત્યાં પણ આપણે પેમેન્ટ ઓનલાઈન વરસાદના કારણે આપણે પૈસા લઈ જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટ કરી તો સારું છે પરંતુ ત્યાં તમે જાણો છો કે ડુંગરામાં એટલું બધું નેટવર્ક ન સારું હોય જેથી કરીને આપણેે એવી જગ્યાએ જાય કે ત્યાં આપ નેટવર્ક સારું હોવું જોઈએ અને તેનો ઉપયોગ સારી રીતે કરી શકીએ અને જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ ખુબ સરળ રીતે કરવું જોઈએ સા કરું છે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે હું મારો એક કિસ્સો સુનાવું તો હું પણ જયારે ડુંગર વિસ્તારમાં ફરવા ગયો હતો તો ત્યારે મારી સાથે પણ એવો જ બનાવ બન્યો હતો કે ત્યારે હું કેશ પૈસા લઈ ન ગયો હતો અને ઓનલાઈન પેમેન્ટ ના ભરોસે જે એટલી દૂર નીકળી ગયો હતો. પરંતુ ત્યાં જઈને મને ખબર પડી કે ઓનલાઈન પેમેન્ટ બધી જ જગ્યાએ ઉપયોગ થતું નથી અને ખાસ કરીને ગામડા વિસ્તારોમાં તો તેનો એટલો બધો ઉપયોગ થતો જ નથી જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ મને ત્યાં યુઝ કરવામાં ખૂબ જ એવી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો અને ત્યારે મારે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ જ ન થયું કારણ કે ડુંગર વિસ્તાર માટે નેટવર્ક પણ આવતોું નથી અને ગામડાના લોકો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા જ નથી જેથી કરીને આપણે તે ઉપયોગ નથી કરતા તો આપણે તેમને પૈસા ટ્રાન્સફર કરી જ નથી શકતા જેથી કરીને ત્યાં કેશ જ ઉપયોગી થાય છે તો કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપણે કેશ પણ કેરી કરવું જોઈએ કારણ કે આપણો દેશ એટલો વિકસિત થયો નથી જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ બધી જ જગ્યાએ ઉપયોગ થઈ શકે તો આપણે એ બધી થોડીક નબળાઈું હશે કે આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ તો કરી શકીએ પરંતુ બધી જ જગ્યાએ ઉપયોગ ન કરી શકીએ જેથી કરીને આપણે કેશ પણ થોડુંક રાખવું જોઈએ.
હા તમારી એકદમ સાચી વાત છે કારણ કે આધુનિકલ પેમેન્ટ બધાને ખુબ ઉપયોગી છે સારું મળે તમારે પણ ઓનલાઈન જે પેમેન્ટ આપશે એટલે પેમેન્ટ વિશે આપણે આગળ વાતચીત કરશું.
ઓકે ચાલો મળીએ.